હલો અવાજ આવે છે હલો ઓ આવે છે ને હવે આજે આપડે ને હમ્મ મોબાઈલ નો આપડે કેમ રીતે ઉપયોગ કરવો જોઈએ મોબાઈલ થી શું ફાયદા થાય શું નુકશાન થયે એના વિશેે આપડે વાત કરીએ બરાબર
હા સરાર
તો અત્યારે તમે મોબાઈલ ન ઉપયોગ કરતા હશો ને મોબાઈલ નો ઉપયોગ સેના માટે કરો છો
વાતચીત કરવા માટે હોય કોઈ જરૂ કામ હોય તો તરત ફોન કરીને આપડણે એમ કે વાતચીત કરી શકીએ જરૂર પડે તો સરત તાત્કાલિક એમા
અને પેલા એને એવું પણ થતું હતું ને કે મોબાઈલ અ હતાા નહીં તો કોઈ પણ વાત કરવી હોય તો આપડે તકલીફ પડતી કે આપવે પાત્ર એવી રીતે વાત કરતા એના વિશે શું કેવું હોય
હા એ એ સ
અ કતરો થ પેલા વાત કરતા હતો પણ આપડેને તકલીફ પડતી કે કોઈ પણને માહિતી પહોચાડવી હોય તો આપણે પત્રો ઘ્વારા પહોંચાવી પડતી અને એમાં ટાઈમ પણ વધારે લાગતો. અને અત્યારે મોબાઇલ જેવી સગવડો થઈ ગઈ છે. તો હવે ગણતરીની મિનિટોમાં જ આપણે વાત પુરી કરી શકીએ છીએ. પહેલાં આવું નહી તી થતું અત્યારે આપણે જોવા જઈએ તો વિદ્યાર્થી ઓ માટે મોબાઇલનો ઉપયોગ વધારે સારો કેવાય કે ના કેવાયે
આમ તો વિદ્યાર્થીઓ માટે સારુ કહેવાય ભણવાનું પણ આમ તો થયે જાય કંઈ પણ હોયે મેસેજ મોકલેને તરત વાંચી ને કરી લે બધું એમ કે
અને વિદ્યાર્થી ને આપણા અભ્યાસ આધાર બધું ઓનલાઈન થઈ ગયું છે. તમે અત્યારે જોયું જ હેને કોરોના ની અંદર ને બધાને ઓનલાઈન આમ ભણવાનું થઈ ગયું હતું તેના વિશે સુ કહેવું છે મહામારી આવે તો એમા ઉપયોગી બને વિદ્યાર્થીઓ માટે
હા, ઘણો ઉપયોગી બને હ ક્યારેક આપણે નથી જતા કોલેજ તો પણ કે મેસેજ મોકલી દે ત્યાંથી તો આપણે ફોન નો હોયે તો આપણે બધું ઘરે કરી લિયે વાચી શકીયે બધું કરી હકીયે હા, તેમાં તો ઘણા ફાયદા છે.
હા, એ જ ને કોરોના દરમિયાન ઘણી તકલીફો હતી તો આપણે તમે જોયું જ હશે કે જો મોબાઇલ હોત તો આપણે હજી ભણવાનું બધું અટકી નતુ તો ઓનલાઈન ક્લાસ હોય કે સ્કૂલ માંથી ડાયરેક. ત્યાં આપણે મળી આવે બધું કામ આપણે થઇયે જાયે જો મોબાઇલ અને ઇન્ટરનેટ થી સુવિધા ના હોયે પહલે આ સાદા જ ફોન હતા આ ફોને તો હતા નહીં એટલે એમા પણ તકલીફ થતી એવા વિશે સુ કેવું છે હા, ત્યારે ઘણી તકલીફ પડતી હતી.
સાદા ફોનમાં તકલીફ તો પડે થોડીઘણી એમ વધારે ની પડે એમ કે હવે તો નવી ટેકનોલોજી આવી ગયે બધું ફોન મા થયે શકે
કોઈ પ્રસંગ હોયે કોઈ ભી તો એમ કે આ ફોન મા જોયે તે વિડિઓ મોકલે તો એ થય જાયે બધુએ
અને પહેલાં જ્યારે સાદા ફોન અને લેન્ડલાઇન તેનામાં શુ શુ ગમેંગ કરતા કય રીતે ઉપયોગ કરતા મળતી
હો એતો છકડા ગુમાવા પડતા નંબર બધા એક એક કરીને આંગળિયો દુઃકી જતી એમ કરિ કરિ ને. ગુમાવી ગુમાવી ને કેટલી વાર લગતી હોયે આમ તો ફટ મોબાઇલ મા બટન દબાયું ને થય ગયું થયે જાયે વાત્ત પહેલાં તો ક્યારે વાત પણ ના થયે ઘણી વખત તો એમ
અને પહેલાં એટલા બધા ફોન પણ હતા નહીં હા
જે જગ્યા ઉભા હોયે ત્યાં આગળ ઉભા રહી ને હ લેન્ડલાઇનમાં તો બધું એવું હતું.
હા પછી એવુ પણ થયે ને જાયારે આપડે બહારગામ ગ્યા હોયતો વાત ના હારી શકીયે
હા, એ ત્યાં-ત્યાં તો ના થતું કે એક દુકાન હોય ત્યાં, એસ ટીડી ત્યાં આગળ પેલું ફોન કરવો પડતો હોય. લેન્ડલાઇનમાં આ તો આપણા હાથ મા જ હોયે ફોન ગમે ત્યાં જયે હા, મોબાઇલ હાથમાં હોય એટલે વાતચીત કરવી હોય કે મેસેજ મોકલવો હોય, બધું જ તરત થઈ જાય છે. તાત્કાલીન કંઈક રસ્તામાં જતા હોઈએ હા ભીડ છે આ આગળ તો ગુગલ ખોલો તો તાત્કાલિક ખબર પડી જાય આપણે રસ્તો ત્યાં આગળ શું સ
અને પાછુ એનામા આવું પણ થતું હોયે કે કો પણ જગ્યા આપડે ફોન આપડે હાજન નાન કરવું હોય તો આપડે નંબર પણ યાદ નાખવા મળતો અને હવે આનામાં એવું થઈ ગયું છે ને
હમ્મ એ ઓલી તો ડાયરી લઈને જ ભેગી જોવી પડતી એમ કે નંબર યાદ ના હોય એટલે પછી કે રસ્તામાં ફોન લગાવવો હોય તો આપણે કામ લાગે હવે તો કશું નને ફોનમાં જ હોય બધું જ હવે તારે
અને અત્યારે આ બધા ફોન હટી ગયા છે તો એના એને શું કેવું છે કે આપડે ખર્ચામાં પણ તકલીફ પડે છે
હા ખર્ચામાં તો તકલીફ પડે ઘણી હા ઘણી પડે તકલીફ તો હવે છોકરાઓને તોય શું મંગજ ફોન જોઈતા હોય હવે તો
પેલા એક જ ફોન હતો ન હવે એને એ વિશે કઈ કેવું છે.
હા પેલે એક ફોન હતો તો કે ઓલું તકલીફ પડતી ખરી હવે આ તો શું બધા જોડે છોકરાઓને કેહે છે મારે મોબાઈલ ફોન જોઈએ છે મારે જોઈએ બધા એમ કરીને પછી એટલે શું કરવાનું ના હોય તો આપડે છોકરાને લઈ આપવું પડે નહી તો રિસાઈ જાયને આપીએ તો
અને પેલા એક જ ફોનમાં બધુ પતી જતું અત્યારે આટલા બધા ફોન હોય તો બધામ બેલેન્સ કરાવું પડતું હોય તો એ પણ ખર્ચો વધી ગયો છે ને
હા ખર્ચો વધી ગયો ઘણો ઘણો એમ કઉ તો ચાલે બજેટથી વધારે
અને અત્યારે હેને બાળકો બધુ ભણવાનું છોડીને સોશિયલ મીડિયા જેવું છે ફેસબુક ને એનામાં વેસ્ટ નહી હોતા એનાવિશે શું કેવું હે
હ હો એ તો બહુ નુકસાન થાય છે. આંખોને નુકસાન પડે હવે નાના છોકરો જન્મે એમને પણ મોબાઈલ જતો હોય રોતા હોય ના આપી હો તો ચૂપ થઈ જાય છાનામાંના બેઠા જોતા હોય તે આંખો તો બગડે જ છે એ મગજમાં પણ તકલીફ પડે અસર થાય છે એમને
અને ખાવામાં પણ હેરાન કરતા હોય
હા ખાવામાં ખાવા આપીએ ફોન તો જ એ લોકો જમવા બેસે તો ના બેસે એટલે આપડા કરતા છોકરાઓને વધારે ખબર પડે બધી આ
અને શું કેવું કેમ મોબાઈલ નો ઉપયોગ કેવી રીતે ઓછો કરી શકાય ધારો કે આપડે સવારથી કરી સાંજ સુધી હેને જે બધા આપડે સાંભળવામાં આવતું હોય કે બધા જ હમ્મ હું હોવ કે તમે હોય કે બધા હોય કે દરરોજને આપણે પાંચ પાંચ કલાક જેવો મોબાઈલ નો ઉપયોગ કરતા હોઈએ તો એ તમારે થોડું ઓછું કરવું જોઈએ કે ના કરવું જોઈએ. બધા ની હવે આદત પડી ગઈ છે.
હા. જો કાનને પણ નુકસાન થાય છે આંખો માં તો તકલીફ થાય જ છે ઘણા ને બધાને એટલે મગજમાં બધાને તકલીફ થાય છે શરીર નું પણ પેલું થાય.
કે પેલા તો મોબાઈલ હતા નહિ તો બધા એને એક જ ઘરમાં હોય એક જ ફોન હોય હા ઈવી હોય. બધા સાથે મળીને કરતા એના વીશું કેવું છે.
હા એ સાર ગમે તો કઈ વાતચીત સારી જ થતી ને હવે મોબાઈલમાં તો એક રૂમ માં લઈ જને ગમે તે પેલા એવુ હોય છોકરાઓ કોઈ એક બીજા ની વાતો કરતા હોય પ્રેમ કરતા હોય તો એ એ પેલા થતું નહી એમ
અને મોબાઈલ નો ઉપયોગે હેને પેલા એનું એટલું એટલું બધું ઉપયોગ માં લેવાતો નતો. તો એ પણ આપડે બધું ચાલતું હતું. અને હવે મોબાઈલ વગર કઈ ચાલતું નથી એના વિશે શું કેવું હે?
એ પણ સાચું તે કીધું પણ હવે એ સારું ના જ કેહેવાય પણ હવે તો ચલાવવું જોઈએ હવે નથી ચાલતું હવે આજકાલ છોકરાઓને.
અને હવે હેને મોબાઈલ ની અંદર જ બધું પુસ્તકો ને બધું વાંચવાનું ને એમ બધું ઓનલાઈન થઈ ગયું હે એના બધું પુસ્તકો પણ બધું વાંચતા હતા એના વિશે શું કેવું?
આ ભણતા હોય છોકરા એના માટે સારું પુસ્તકો વાંચતા હોય.
કે એનામાં મને એવું થઇ જાય ને? એનામાં એવું થાયને કે આપડે એ નયા હોય. પુસ્તક એનામાં ઓનલાઈન હોય. ફોન આપડે જોડે દજ વાંચી શકાય પણ. પુસ્તકોને પુસ્તકે, આપડે મજા ઉપાડવું પડે. એના વિશે શું કેહેવાય.
હમ.
આમ તો ફોન માં એ સારું હોય કે, વાંચી તોકીએ. પુસ્તક વજન લને લઈને જો. આપડે ગમે તે બાર ગામ ગયા હોય તો, આપડે એમ છે કે આજ કોલેજ નથી ગયા. સ્કૂલે નથી ગયા. તો એ મોબાઈલમાંથી આપણે વાંચી લઈએ. આપણે કાઢી ને આપડે પુસ્તક ગાતે તો. સાથે લઈને જવાય, આટલો ફાયદો થાય એમ. તો આ ઘણા લોકો ગલત ઇસ્માલ કરે. એટલે પછી શું કરવાનું?
હા ને, અમુક પાછા એવું પણ કરતા હો. મારે મીધા ફોન ક્યાં આપ્યો હોય. તને મળતા એમ લાગે, ક્લાસીસ પણ અત્યારે ઓનલાઈન થઈ ગયા. કોરોના વક્ત. તો એમને તો ખબર જ ના હોય ને કે, પછી એ એને. મોબાઈલ ની અંદર વાંચે છે કે, પછી સોશિયલ મીડિયા જેવા. એને એ કે પછી ગેમો રમતો હોય. આમ બધું તેને ખબર જ ના હોય. તો આપમાં હ શું કરવું જોઈએ ને? આનંદ નહી સે, શુ જ જ આવું હ.
હા, કરવું જ પડે ને. મા-બાપ ને બિચારને ખબર નથી હોતી કે, મારો છોકરો ભણે કે શું કરતો હોય? એને એમ જ થતો કે, મા છોકરો ભણે જ છે, કેટલો બધું વાંચે, એ મોબાઈલમાં બેઠો બેઠો. તો એ બીજું જ કઈ કરતો હોય, એટલે મા-બાપને પણ ધ્યાન રાખવું પડે આમાં. મ એમ કે અમુકી જોવું પડે. એમ કે શું કરે?
અને અમુક દ જે. હવે સાંભળવામાં આવતું હોય, સમાચાર મને બધે કે. બાળકોને ખબર ના પડતી, મોબાઈલ પછી બધા. બેંક પૈસા ઉપાડી લેતા, એ બધું પણ થતું હોય છે.
હા, એ ઘણી જગ્યા થયેલું જ છે ને. આપણે જો સાંભળીએે જ છે ને સમાચાર માં બધા એમ કે ઘણા. હ, તો ખાલી થઈ ગયેલું હ. બેં તો એનું હતું, એનો.
હા, એ છે એટલે ઈ પણ હ ને. બાળક બધું ગેમ ની અંદર ને પૈસા નાખી દે. એનામાં, કક આ બધી પબજી જે ગેમો આવતી હોય તો એનામાં, કક. પાર્ટ ખરીદવા માટે કરીને અને એના ગેમોની અંદર પૈસા. નાખી જતા હવે તો, એમ બધું પણ. પોતા માતા-પિતા ધ્યાન નાખવું જોઈએ ને, એમને શું ધ્યાન નાખવું જોઈએ, તમારા ખ્યાલથી. એ બાળકને મોબાઈલ આપતા પેલા.
ચેક કરવું પડે પહેલા. છોકરા જોડે લઈએ ત્યારે ચેક કરવું પડે કે શું એમને કઈ ખોટું નથી કર્યું ને એમ કે?
એ ગલત ઇસ્તેમાલ કર્યો હોય તો. અમુક લોકો મા વાત નથી કરતા, અમુક લોકો કરતા હો હોય, હોશિયારો હો, ય બધું ધ્યાન આપે. હોય.
અને મોબાઈલ અમારે બઉુ વધી ગયું છે, કારણ કે અત્યારે. બાળકો કોને મોબાઈલ વગેરે ચાલતું જ નથી. કોઈ પણ કામ હોય તો. મોબાઈલ ફરજીયાત થઈ ગયો. પેલા તો એવું હતું કે અને અત્યારે સારું કામ પણ થતું હોય, ધારો કે ઈમેલ હોય. રેડિયો, કોલિંગ, મેટિંગો કરવી હોય, અ કોઈ જરૂરી. દસ્તાવેજો હોય, માહિતી હોય, એ બી મોકલવી હોય તો સારું છે. પણ હવે આમ બધા ના જેવુ થતા હોય પોતા બધા અટકાવવા જોઈએ બરાબર ને તમારે શું કેવું છે એના વિશે
તે સા તે સાચુ કીધું હા હા ચાલો